પ્રતિક ભાઈ
બસ કોઈની મિત્ર વરસાદ પડતો હતો. અહીંયા પાર્લરે આવ્યો હતો દુકાને.
એવું છે એમ ને જમી લીધું.
ભઈ જમી લીધું જમી વમી હવે થોડો આટો બાટો મારવા આ્યા.
એવું છે એમ પછી તો વરસાદ આવી ગયો.
વરસાદની મજા માણીએ.
વરસાદ ચાલુ છે કે રહી ગયો થોડો.
ના ના વરસાદ ચાલુ જ છે પણ એવો ધોધમાર નહીં પડતો આપડો. જો બહાર પડ્યો. હા બા ને છત્રી એટલે છત્રી તો શું વ કયો બહાર તો આયા કક વધારે પડી જાય તો એટલે છત્રીને લઈને આયા બાકી છત્રી નું તો
જવા નો તો પણ આમ તો પૈ શું કેવાય. આપડો તો પાટણ ના પ્રખ્યાત તમે પેલા શું કેવાય? પકોડા ને ઘોતા ને આવું બધું ખાધું તો વધારે મજા આવે શું કેવું.
ભાઈ હા એ વાત ખરી તો પકોડા ભાઈ અત્યારે પકોડા ખાવાની છે એવી મજા આવે. ખબર હે એક નંબર મજા આવે ભઈ. હા આવું બધું બાર ખબર બહાર મલે નય મળતું ભઈ આપડે પણ આપડો હોય એ બધી સોનંતી ગુજરાતીઓને આ વા દમ શોધતી દરેક ટાઈમે અ દરેક ટાઈમ અહયા ને ભઈ વરસાદ પડે તો ઉનાળો હોય તો બરોબર દરેક રીતે તે જલસા જ છે ખાવા પીવાવામાં તો શોંતિ ખાવા પીવાની ખબર ની આપડે આ દેશની હાવતી હારમાં હારું રાજ્ય આપડું કહેવાય મું તો એવું માન હો ભઈ -
હા સો ટકા સો ટકા
કોઈ વસ્તુ માં કોઈ માતા ફૂટ નઈ કે ભાગની ભજવવાનો હોય ચૂપચાપ જિંદગી જીવવાની ખઈપીને મોજ કરવાની
કેવું મજા આવે જમવાની તમારે ભૂખ વધારે લાગે આવે ઋતુ હોય ને એટલે તમને ભૂખ વધારે લાગે પણ કેવું થાય આવાનું બહારનું ખાવાથી પણ રણજીત થોડું કેવું થાય પ્રોબ્લેમ થાય એમ તમારા પેટ જન્ય રોગો થાય પાણીથી થોડા ખાયે મચ્છર કડવાનું આ બધું ચોમાસામાં થોડું એ વધારે થાય. કે બાકી આમ ઋતુ માટે બેસ્ટ કેવા આમ ઠંડક બંડક ને બધું સારી એવી મળી રે એમ તમરા ભેજ વાળા વાત
એ હવે હવે પતિ બીચડી ચી વાત છે. કે વાત તમારી હાચી કે ભાઈ ચોમાસું આવે એટલે આ થાય પેલું થાય આ ભઈ આવે આપડે એક ઉંમર હે એક ઉમર પછી તો અમે આપડે નહી ખઇયે ખોવાના
એ ના ખાવાની વસ્તુ રે ભાઈ ભાઈ કેવું કે શરીર તો થોડું સાચવેલું હોય તો સારું રે ને એમ હા.
તેજ વસ્તુ ખોં ને તો કોઈ તકલીફ નઈ થતી.
હા એ એ વસ્તુ તો ચ
પિઝ્ઝા ને બીઝ્ઝા ખો
હા હા.
તો ભાઈ,,, બઉ ખરાબ વસ્તુ હવે પીઝ્ઝા પીઝ્ઝા મું તો એવું માનું હો આ પીઝ્ઝા ને આપડી તો આઈટમ હે નહીં પીઝ્ઝા હે બાર ની ઇટલી ની હવે એ લોકો જેમ એ લોકો એ શું હતું કે એ લોકો જોડે કોઈ ઓપ્શન નોતો ને એટલે એમને પીઝા બનાવ્યા હતા.
હા.
કે ભાઈ સૌથી સરળ રીતે અને ફટાફટ બની જાય એવી વસ્તુ હોય. હવે આપણા દેશમાં આપણા દેશમાં એ ખાન પીણ નું ટ્રેન્ડિંગ થઈ ગયું. હવે એ લોકો આપણું ખાવાનું સૌથી વધારે પસંદ કરે
હા એ લોકો સાદું ગુજરાતી જેવું આપડું બધું પેલું હોય ને ઇન્ડિયન ફૂડ માટે વધારે પેલું કરતા હોય છે અને આપડે એમનું ફૂડ અપનાવ્યુ છે એવું થયું છે હવે અમે આ ભાઈ તમે જોજો વિદેશી કલ્ચર માં ઇન્ડિયાનું કલ્ચર લોકો વધારે શિકાર કરે છે અને આપણેે એમનું કલ્ચર વીસ ટન કલ્ચર આપણેે સ્વીકાર કર્યું છે. અને આના કારણે થઈ ને આપણે બગડતા ગયા છે ને એ લોકો સુધરતા જતા હોય ને એવું લાગે અને પીઝામાં ભાઈ કેવું ખબર નકરો મેંદો આવે એમ
ભારતીય સંસ્કૃતિ પહેલેથી હારી જ હતી. આપડું ખાણ પીને હારુ રું હતું બધી રીતે સારું હતું.
હમ્મ
આપડે ભાઈ આપડા આપણા ઉંમર લાયક હતા આપડા ડોહાઓ
હમ.
બરોબર ભાઈ સીઝન આવતી હતી ને એટલે પેલા ઘી ગોળ માતર
હમ્મ હમ્મ હા સીઝન પ્રમાણે અને બેસ્ટ ખોરાક ભઈ ઘી ગોળ માતર ખીરવ પછી તમારું શું કેવાય પેલું દૂધપાક છે. પછી તમે અ શિયાળાઓ તો ગુંદર ના લાડુ છે. અથાણું ઉનાળો આવે તો અથાણું નખતા બધું વેરાયટી કે કેરીનું હોય કેળાનું હોય આવા અલગ અલગ પ્રકારના અથાણા આવતાય જેથી કરીને તમારા કશું ઘરમાં ખાવાના હોય ને તો રોટલો અથાણું ખાઈને તમે ચલવી શકો. એના માટે લોકો પહેલાથી આવી સીઝન આવે એટલે અથાણું ને એવું બધું નાખી દેતા એમ.
હા એ જ વસ્તુ ને તો લોકો પૌષ્ટિકારક ખાતા હતા હવે આપડે હું કલ્ચર બદલી જ્યું આપડે બહારનું કલ્ચર નહી ભાઈ એ લોકો જો તો આવતું જ નહી એ લોકો જોડે તો દુનિયામાં સૌથી વધારે ભાઈ આ લોકો કહેતા ને કે ભાઈ શું કેહેવાય ભારત ક કેવાય ને કેહવત કે ભારતે સોનાની ચિડિયા સોનાની ચિડિયા ન મતલબ આ જ હતો કે ભવે બધી સર્વગુણ સંપન્ન હતો દેશ આપણો
હા બહુ મજબૂત દેશ હતો આપડી તો સંસ્કૃતિ અને ખાવા પીવાથી મળી સંસ્કૃતિને બધું આપણા પાસે ઓમ ભડાર હતો એમ દરેક વસ્તુ નો ઉકેલ હોય ને તો એ આપણી પાસે તો એમ કહી શકીએ આપડ સો ટકા એ તો
પહેલેથી મેડિકલ સુવિધા એવી હતી
હા એવી આપણેે આયુર્વેદ તો આપણું બહુ પ્રાચીનને કેહેવાય એમ આયુર્વેદ માટે તો આપડે બહુ જ અતિ પ્રાચીન ઔષધિઓ માંથી આપડણે બનાવતા હતા એમ હમ્મ
આપડો દેશ હોમિયોપેથિકમાં વળી ગયો હોય અને બહારનો દેશ છે એ ભ આયુર્વેદિક અપનાવા મંડ્યો
હા શોટ આયુર્વેદ માંથી કેવું થાય રણજીતભાઈ કે તમે ધારો કે કોઈ વસ્તુને ટાઈમ લે તમારો સો પણ એ વસ્તુ રહી કોઈ જળીબુટીઓ હોય કે વનસ્પતિ માંથી બનેલી દવા હોય એટલે થોડો ટાઈમ લે તમારી પેલી દવા કેવું તમને તરત ડ પેલું ડ્રગ્સ ને એવું બધું એટલે તરત તમને એનાથી તમને શું થાય કે દવાથી તને જે તત્કાલીન તમને આરામ મળી શકે અને પેલું તમારો વાર થાય પણ કેવું જડ મૂળમાંથી જત તો પેલું કેવું તમારુ કફ છે એટલે શું થ કફ નો રોકવી દે પછી જય્યારે ત્યારે એ કફને તમારું પાછું લકીર કઈક ઠંડી પદાર્થ આ વખર કોઈ તમે ઠંડી આબોહવાને કનેક્ટ થો ને એવું તરત જ કફ પાસો ફેલાઈ જતું હોય એવું થાય અને પેલું તો અડુસી ના પાન છે ક આવું કોઈ ઔષધિઓ પીવતી હોય તો તમારી જળ મૂળ નથી મટાડ દે એમ શરદી ઉધરસ ને
હા તો એજ વસ્તુ ને હળદર નું દૂધ પીવ તમને કફ એકદમ આખે આખો કફ બહાર જઈ જાય
સો ટકા હળદર નું દૂધ વાળું તો બેસ્ટ એમાં રોજ સવારે તમે અળદર નવ સીકા પાણી ની અંદર પીઓ ને તો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે
અ હ બહારની કંપની બહારની કંપનીઓ આજ વસ્તુ ભાઈ પ્રોડક્ટ બનાવી અને આપણને ચીપકાવે છે આપણા જોડે જે વસ્તુ મફત મળી આપણી જ આયુર્વેદિક વાપરવાની ભાઈ સમજી લો કે આપણે આયુર્વેદિક બનાવાની એક ટુબ માં ભરીને હાલ દેવાની અને ટ્યુબ ના ત્રણસો ચારસો રૂપિયા લેવાના
હા સો ટકા સો ટકા એજ થઈ રહ્યું છે અને બીજી એક વસ્તુ ભાઈ અયા તારમ કેવું થઈ ગયું છે તમારા બહારના ફૂડ ખાવાથી આ ખાવાથી તને એસિડિટી થાયને આ થાયને પીલું થાયને આ બધું ધીમે ધીમે ધીમે વધતું જ જવાનું એના માટેની પણ દવા છે તમે બહારનું ગમે એટલું ગાધું હોય ને, તો તમે થોડું સાકર છે વરયળારી છે આ બધું તમે ખાઈ લેવાનું તો એના ઉપર તમારે તને કદી થાય જ ને ડબ પેલું. પેલા ડાયાબિટીસ નો રોગ ક્યાં હતો મનેહ. હા તો આટલું પેલું
ભાઈ ડયાબિટીસ અતિ જ નહી પેરા આ રોગ તો તહીં આ રોગ મેડિકલમાં સ્પેશિયલી લાવવામાં આવ્યો હોય. ભાઈ લોકો ના એક ભાઈ ડોક્ટર બને. હ રોગ જ ના હો તો ડોક્ટર શું કોમ ના કે.
એવું નથી કીધું, ડાયાબિટીસ પેલા નથી કેમ? કારણ કે પેલા તમારું કાર્ય કરવાનું કામ, શ્રમ. અને બધું એવું હતું. ખોરાક બી એવા જ હતા પેલા અત્યારે તમારે પેલા તો ખોરાક બી બગડી ગયા, બરોબર. બીજું કે તમારું કામ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે, પેલા કેવું હતું કે તમારે દરેક વસ્તુ જાતે કરવી પડતી અત્યારે તો હવે મશીનરી ઉપર થઈ ગઈ. પેલા તમે એક જગ્યા થી બીજી જગ્યાએ જવું હતું તો તમે ચાલતા જતા અથવા સાયકલ કે એવું કંઈક ચલાઈને જતા એટલે તેમા શું હતું કસરત થઈ જતી વ્યાયામ થઈ જતો, અત્યારે આમ શું આ સેલ્ફ માર્યો અને તરત તમે આ જગ્યાથી બીજી જગ્યા દસ મિનિટ ની અંદર તમે ત્યાંથી ત્યાં પછી જોશો, એટલે શું કર્યું અને અત્યારે આમ દરેક વ્યક્તિ કોણ ચાલતું મને જોવા મળે, પેલા બધી પબ્લિક ચાલતી જતી રસ્તામાં કોક મળતું તો હાય હેલો. બધું તમે કહી શકતા હતા એમ. અારમ કોઈ પબ્લિક કશું જ નહી બાઈક ઉપર જતા હોય જો તમારી બાજુમાં જોયું તો પુરૂ વાનું જય માતાજી.
એલે ભાઈ હવે ખબર પડતી નહીં કે એ દુનિયા સારી હતી કે અતારની જનરેશન સારી.
જીવન જીવવા માટેની બેસ્ટ દુનિયા એવી હતી. મારા મતે એવું માનું છું. અતારે આમ કેવુ જેવી તમારી આધુનિક ટેકનોલોજી વધી જેવું તમારા સાધનો વધ્યા એટલી ને એટલી તમારી અગવડ તાઓ વધતી જ જવાની છે સાહેબ સો ટકા એમાં કોઈ જ વધારો તો કોઈ પેલું થવાનું નથી તમારી પાસે પેલા મોબાઈલ નોતો એટલે તમે કેવું કરતા કે ચાર માણસો ઘરના જોડે બેસીને વાત કરતા. આ ચાર માણસો જોડે ઘરે બેસીને વાત નથી કરતા ચારે ચાર પોતાના મોબાઈલો અલગ અલગ રીતના જોતા હોય.
હા તો એજ વસ્તુ હો ને ભાઈ અરે અલગ અલગ શું ક તો જ પેલા તો જમવા બે હતા ને એટલે ભાઈ આપડું તો ભઈ ઈન્ડિયન કલ્ચર હતું. કે ભાઈ જમતા ને એટલા બધા ભેગા થઈને બેસતા. પૂરૂ પરિવાર, અત્યારે તો ભાઈ પૂરૂ પરિવાર ભેગું બેહે હૈ.
હા.
તોય બધાના હાથમાં ફોન જ હોય.
અને જોડે બેસવાનું ટાઈમ જ ક્યાં છે. મારું જમવાનું છે હું જમી રહને બીજા આવે બીજા જમ ક્યારે કોઈ આવે છે ક્યારે ઊઘે છે શું કરે છે, ખાય છે પીવે છે કે શું કરે છે કોઈ જ કશી જ ખબર પડતી નથી.
હ ભાઈ અમાર ડિજિટલશેન આલી દીધુ દુનિયા અમો ફાસ્ટ થઈ જાઈએ. પણ ભાઈ જીવનશૈલી ખરાબ કરી નાખી.
બઉ જ વધી એટ આ તો કોઈ માપ જ નથી રહ્યુ એવું પણ ચાલેય.
અને પછી લોકો કે કળયુગ આયો કળયુગ આયો ક્ળયુગ આયો એટલે ભાઈ શું કિ્યું ગાયો, તમે તમારી જીવનશૈલી ખુદ જ બદલીએ.
હમ.
તમે સાદાઈની જિંદગી જીવો, શાંતિથી જીવો ભઈ, બે ટાઈમ રોટલા મલે. તો બહુ થઈ ગયું.
હા.
બેટ
લોકોને અત્યારે ભઈ મોહમાયા ને આ બધું બઉ જ વધી ગયું છે. લોકો તો આમ પૈસા પાછળ એટલા ગાંડા થાય છે ને દોડ ધામ જિંદગી ને પોતાની લાઈફ સ્ટાઈલ બદલી નાખવાની, સવારે કેટલા વાગે ઉઠવું, રાતના કોઈ જ વસ્તુ નથી આપ
એટલે ઈજ વસ્તુ ને ભઈ જો તમારે જોડે ગાડી હોય તો મારે ભી પ્રતિક ભાઈ જોડે ગાડી હે હા આપડે તો ગાડી જોવશે જ.
પ્રતિકભાઈ જોડે બે એક્ટિવા હે, તો ભાઈ આપણે બે જ જોઈશે.
દેખા-દેખી તો બહુ જ વધી જઈ છે
હમ્મ. એટલે જીવન ભઈ એકદમ સિમ્પલ હતું, કોમ્પ્લિકેટેડ આપણે જાતે ને જાતે બનાયું.
હા સો ટકા વાત હાચી.
તમ ભાઈ જે જીવન સિમ કોમ્પ્લિકેટેડ જીવનને જે સિમ્પલ રીતે જીવે હે ને કોઈ અને બીજી હૌથી વધારે અતાર લોકોનું પેલી વોર થઈ ગયું સીટીમ રહેવું, ગોમડામાં કોઈને રહેવું જ નહીં.
સાવ સમાપ્ત કરી રહ્યું હોય ને એવું લાગે. ગામડાં ની અંદર અતારે ઓલું કેવું કે કંઈ-કંઈ મા-બાપ રહેતા હોય બાકી કોઈ રહેતું નથી. ગામમાં જઈએ ને તો બી તમને શું નું લાગે મને પેલા તો વાર તહેવાર પ્રસંગી તો તમારા ગામડામાં લાગે ને તો તમને મજા આવતી, ભાઈચારો વધતો એમ તમારો, ને અતારમાં તો હવે આ બધું ક્યાં જોવા કીધું ને તમારા મોબાઈલ ની અંદર તમે દુનિયા આઈ ગઈ એમ. દુનિયા આખી મોબ મોબાઈલ ની અંદર સમાય જાય છે. એવ એવું થઈ ગયું છે, દુનિયા કેવડી મોટી છે એમ પણ એને હાવ કીધું ને ટેકનોલોજી ને એની કર દીધી એને, એવું કહીએ તો ચાલે એમ.
પહેલા ભાઈ આટલું બધું નોતું ફરવાનું ને તોય હારું હતું.
હા સો ટકા.
હવે આટલું ફરીને આપણને એવું લાગે કે હજી તો શું ફરવા જવું, ફરવા જવું પણ આ ભાઈ જોડે બેહીન તો શાંતિથી જિંદગી જીવો.
હા.
તમે તમારા મા બાપ જોડે નહીં જીવી હકતા
હમ્મ.
ભઈ આપડે એવું નહીં બનતા, ભઈ ચેન્જીસ જરૂરી હૈ.
હા સો ટકા છે. એટલે એવી ચેન્જીસ ની જરૂર નહીં, આપડે વધારે પડતા ચેન્જ થઈ ગયા એમ.
હા. અરે આપડે તો ભઈ, એમાં આપણેે તો તમે, હું, આપ આપણી જે જનરેશન હે ઓગણીસો નેવું થી લઈને હં બે હજાર હુધીની, દસ વર્ષની જે જનરેશન હે ને એ તો ભઈ
એ તો-તો ભાઈ સારું હે હજુ તો, આવવાની જનરેશનમાં તો